કેમ છો તમે
એકદમ મજામાં તમે કેમ છો
હા હું પણ એકદમ મજામાં છું અને ઓનલાઈન શોપિંગ એટલે કે હમણાં જે દિવાળીનો ફેસટીવલ લાવ આવી રહ્યો છે એટલે ઓનલાઈન શોપિંગ મને ગમી રહ્યું છે કેવી રીતે કરવુ કેવી રીતે એટલે કે કઈ વસ્તુ ખરીદુ? કારણ કે ઓનલાઈન દિવાળીમાં તમે જાણો છો કે ઘણી બધા પ્રકારની ઓફર આવે છે. અને ઓનલાઈન આપણે જેટલી વસ્તુ ખરીદીએ તેમાં આપણને ઘણો મોટો ડિસ પણ પણ મળી જાય છે. ને એવું મને તો લાગે છે. તમારો શું ખ્યાલ ઓનલાઈન શોપિંગ કરવું જોઈએ? કે નહી કરવું જોઈએ?
હા એમ જોવા જઈએ તો ઓનલાઈન શોપિંગ એ ખુબ જ સારી બાબત છે. અને કરવું પણ જોઈએ. પરંતુ મારી સાથે બનાવ એવું બનેલો કે હાલમાં મેં ફોન મંગાવેલો હતો. તેમાં શું પ્રોબ્લેમ આવ્યો હતો કે અ ફોન હિટ પણ નહી થયો હતો. અને મેં ગેમ પણ નહી રમતો હતો. એમજ ખાલી વોટ્સઅપ યુઝ કરતો હતો તેમાં અચાનક બંધ થઈ ગયો હતો. ત્યારે મને એવું લાગ્યું કે કોઈ ટેકનિકલ પ્રોબ્લમ હશે. તો હું આજુબાજુની દુકાનમાં ગયો. તેમણે મને જણાવ્યું કે તમે જે સર્વિસ સેન્ટરમાંથી આ જે તમારા ફોન નો ઇન્ફિનિક્સ ના જે ફોન છે તેની સર્વિસ સેન્ટરની મુલાકાત લો. તો હું તો સર્વિસ સેન્ટરની મુલાકાત લા માટે ગયો હતો. અને ત્યાં એ લોકો મને જણાવ્યું કે તમારું મોટર બોર્ડ છે, જે ફોનમાં આ જે આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે, તે ઉડી ગયું છે. તો એ તમારે કર્ણાટક થી મંગાવવું પડશે. તો તમારે થોડો ઘણો સમય લાગશે. એમ તો મેં કીધું કે હમણાં જ ફોન લીધો છે, અને જો મહિનો થયો છે. તો મને એસચેન્જ બીજો ફોન નહી મળી શકે? તો એમણે જે કંપનીમાં વાત કરી પરંતુ એવો રિસ્પોન્સ એ લોકોને એવુ આવ્યો. કે તમે જો દુકાન માંથી ફોન શોપિંગ ખરીદેલો હોતે હશે તો તમને મળી જતે. પણ તમે શું છે ઓનલાઈન મંગાવ્યું. એટલે ઓનલાઈન મગાવ્યું તેનુ બિલ